અચ્છા તમને મારો
હા તમને આવે છે?
હા.
તો તમારું મનપસંદ ગીત કે સંગીત કયું છે?
મારું મન ગમતું ગીત કે સંગીત ગીત સંગીતમાં તો કેવું ક્યા જે સોનામ તેરી કસન છે એમાં એ મ્યુઝિકને મા જે ગીત છે તે ગમે છે. અને એમ મતલબ કે સંગીત મતલબ કે સંગીતમાં જે ટ્યુન એવું છે તેમાં સનમ તેરી કસમમાં આવે છે. તે ગમે છે અને એમ જો ગીત જોવા જઈએ તો મને બધા ગીત છે ને ભજનને લઈને અથવા તો દેશને લઈને હોય ને એવા બધા ગીતો ગમે. કોઈ ફેવરેટ નહી બધા એ જ.
બધ બરાબર છે. હા મારું હું કઉ ને હમણાં મારું નવ નવું એક મને ગીત બહુ આવ્યું છે હમણાં અ મહાદેવનું જટા જૂટવારું. તે સાંભળી ને મને એમ બહુ મજા આવે અને એમ મોટીવેટ થવાય એટલે મને એ ગીત હમણાં બહુ ગમે છે ને ગમે છે ને હમણાં મને રેપ મ્યુઝિક વધારે ગમે છે એમાં
એ મહાદેવને મ્યુઝિકમાં પેલું છે ને અલખ નિરંજન વાળું પણ મને બહુ ગમે છે જોવા જતા હતા કોન્ટ મારી ઈજ છે.
હા તે એ પણ બહુ મસ્ત છે.
હા.
તમને કેવું લાગે પુસ પુસ્તક સા પુસ્તક વધારે આપણને મોટિવેટેડ કરે કે પછી પ્રેરણા?
અ પ્રેરણા તો કરે જ ના નહી પણ પુસ્તક વધારે કરે. કેમ કે પુસ્તક માં કેવું છે કે આપડણે જયારે વાંચીએ ને પુસ્તક તો એને વાંચવામાં તો આપણે ભલા તો મતલબ કે કો મતલબ કે એકદમ મન ત્યાં લગડીએ છે અને મન લાગી ત્યાં પછી આપડણે બધા વિચારો ખુદને પણ અનુભવીએ છીએ અને એ અનુભવ પછી બીજાને પણ કહેવાના મન થાય. એટલે મારા મ પ્રમાણે તો હું પુસ્તકની વધારે કરું. કે ના મા માટેથે પુસ્તક બરાબર છે.
હા હા, મારા માટે એ તો બધાની જો કપન મન હું કે ભાઈ અમુક લોકોને પુસ્તક વાંચવાનું ગમતું હોય તો એ લોકો પુસ્તક થી પ્રેરણા મેળવી શકે. કે અમુક લોકો ને બોરિંગ લાગતું હોય તો કોઈ માણસ પસેતી પ્રેરણા પ્રેરણા લઈને એ લોકો મોટીવેટ થઈ હોકે. એટલે બધા પુસ્તક પોતપોતાની જગ્યાએ કામ બરાબર જ કર છે અમુક પુસ્તક એવા હોય જે આપણા કેવાય છે ને કે પુસ્તક એ શાળા મિત્ર કેવાય મિત્રની ગરજ સાજે. એવું એટલે હા, તમે કશો પુસ્તક વાંચેલા છે?
અ મે પુસ્તકો વાંચેલા છે, જેમ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની પુસ્તક વાંચલી છે. અને બીજા કેટલાક મતલબ કે અહલ્યાબાઈ ને લઈને છે જસકિ રાની ને લઈને છે. કેટલા બધા વાચેલા છે.
મેભી વાંચેલા છે એક મહારાજા એમને એક બુક હતી તે વાંચેલી છે. પછી એક રિચ એન્ડ પુવર્ડેડ વાંચેલું છે. પછી એક સાયકોલોજી ઓફ મની.
એ મે વાંચેલી નથી એ મે સાંભળેલી છે યુટ્યુબમાં, પણ એ પણ બોઉ સારું છે.
હા એ પણ છે. તમને જન્માષ્ટમી ગમે છે? જન્માષ્ટમી ગમે?
હા મને જન્માષ્ટમી બોઉ ગમે‌ એટલે અમારે ત્યાં એવું છે કે જન્માષ્ટમી હોય એના અઠવાડિયા બે અઠવાડિયા પેલા નાના ભુરકાઓ બાળકો હોય, એમને સાથે અમે શું કેવાય નાટક ને એવું તૈયાર કરીએ, પેલા ડા કરતા હતા પરતુ અવે ડાન્સ અમુક જગ્યા રાખે, ને અમુક વારે એવું લાગે કે ડાન્સ યોગ્ય નથી. અથવા તો મિક્સ ડાન્સના નાટક કરીએ, એટલે કોઈને પ્રેરણા કે પછી શીખ ખ આપે ને એવું કરીએ છે, અને એક રાધે કૃષ્ણ ભગવાન નો તહેવાર છે. એટલે બોઉ મજા આવે અવે મને, બધા કૃષ્ણ ભગવાનના અમુક રાધા કૃષ્ણ કૃષ્ણ બને પછી નાના નાના જે બાળક હોય છોકરાઓમાં તે કૃષ્ણ બને એટલે આપણને જોઈને એવું થાય કે આ જાણે. કૃષ્ણ ભગવાન જ ઉપરથી આઈ ગયા હોય અને મને એમ આમ જન્માષ્ટમી વખતે એવું લાગે, કે ગોકોલધામમાં એક એકવાર એવું થયું હતું ને કે જન્માષ્ટમી હોય છે ને, ઉપરથી કૃષ્ણ ભગવાન જોતા હોય છે. ને મને એવું લાગે કે ના. કૃષ્ણ ભગવાન અદ્રશ્ય બનીને આપણને પણ જોતાજ હશે કારણ કે આપણે એટલા મનથી ને એટલા ભાવથી કૃષ્ણ ભગવાનને બોલાયે છે, એ કૃષ્ણ ભગવાન જોતા હશે આપણને, તો મને કેવું લાગે?
હા, એવું છે અને જો જોવા જઈએ તો મારો પણ એક વિષય એવો છે. કે જયારે મારા ગામમાં જન્માષ્ટમી હતી. અને મતલબ કે કેટલા ટાઈમનો વરસાદ પડતો જ નતો અને જયારે અમે. અમારું એક નાટક ભજ્યું હતું એમાં એવું હતું કે વરસાદ પડશે એવી આશા જ હતી કારણ કે નાટકમાં પણ એવું હતું. કે વરસાદ પડે છે. જયારે મતલબ કે કૃષ્ણ ભગવાનનું મિલન હોય છે, સુદામાં જોડે તો એ સમય દરમિયાન વરસાદ પડે છે. તો માણે પણ અમારે ત્યાં એક નાટક ભજવેલું હતું. તો એમાં આખું નાટક પૂર્ણ થયું નાટકના એન્ડમાં બે જ મિનિટ હતી જે લાસ્ટ મે કેવાય. તો એ મિનિટમાં કૃષ્ણ ભગવાન સુદામાને ભેટવા જતા હતા, તો જેવા જે ભેટવા જાય છે ભાગતા ભાગતા એજ સમયે વરસાદ એટલો પડ્યો છે‌. ગામમાં બધા જ મતલબ કે નાટકને જોઈને, એટલા મતલબ કે મનથી સુખી થયા. કે કેટલા દિવસથી વરસાદ નતો આવતો હતો અને અમણાં સમયે વરસાદ આવ્યો‌. એ પણ જાણે કે કૃષ્ણ ભગવાનને સુદામાનું મિલન થતું. એટલે નાટક ને તો જોઈને બધા એકદમ ચોકી થઈ ગયા કે ના કંઈક તો હશે, આ કૃષ્ણ અને સુદામાની મિત્રમાં કે એમની મિત્રતા આજે વરસાદ રૂપે વરસે. એટલે મારા માટે તો જન્માષ્ટમી જ બધું છે, મારા માટે‌
સાચું તમારું
તો તમારા માટે શું બોલો બોલો
હા, બોલો બોલો સંભળાય છે,
તમારા મતે ઓનલાઈન શિક્ષણ વધારે સારું કે પછી ઓફલાઈન જે આપણે, શું કેવાય વર્ગમાં બેસીને કરીએ, તે શિક્ષણ વધારે સારું કયું તમારા મતે સારું છે.
એમ તો જો જોવા જઈએ, તો બંને રીતના શિક્ષણ સારા છે પણ જો. ઓનલાઈન કરતા ઓફલાઈન સારું કારણ કે એમાં પ્રત્યક્ષ પડો, શું સમજાવા માંગે છે, અને સામે વાળું વ્યક્તિ ત સમજે છે ત શીખ મળે છે, અને જે હોય છે, શીખવનાર મતલબ કે શિક્ષક તો એ શિક્ષક લોકોની અંદર કઈક હોય છે, મતલબ કે કહેવાય છે કે ગર્લ્સમાં એક પોઈન્ટ હોય, કે લોકો ખરાબ વ્યક્તિને જાણે એ જ રીતના, શિક્ષક ને પણ ખબર પડી જાય છે, કે આ વિદ્યાર્થી આ બાબતને લઈને થોડુંક ઓછું નિમ્ન છે અને આ બાળક બધા છે તો એ બાળકને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, તો મને તો ઓફલાઈન શિક્ષણ વધારે ગમે,
હ અમને ક્વ મારા માટે મતલબ કે બંને શિક્ષણ બરાબર છે, પોતપોતાની જગ્યાએ જયારે આપડે કોરોના આવ્યો ત્યારે આપડે શું કેવાય પ્રત્યક્ષ જઈને શિક્ષણ નથી લઈ શકતા, તો એ સંજોગોમાં ઓનલાઈન આપણને બહુ શું કહેવાય, ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો ફારક શીખવી ગયું કે ઓનલાઈન શિક્ષણ પણ એક બાબતે સારું છે. ને જયારે પણ તમે કીધું એમ કે ઓફલાઈન શિક્ષણમાં દરેક દરેક વિદ્યાર્થી પણ આપણે ધ્યાન આપી શકી જયારે ઓનલાઈનમાં, એવું ના હોય અમુક લોકો ઝૂમ મિટિંગ પર જોઈન થઈ ને પછી બીજું કઈ કાર્ય કરતા હોય કાતો પછી ગેમ રમતા હોય, આપડેથી બધી રીતે એમને શું કેહેવાય ધ્યાન ના આપી શકાય. પરંતુ જો જો આવુ કેવું કે, ચોમાસું હોય એવી ઋતુમાં જો કદાચ ઓનલાઈન શિક્ષણ રાખે તો ત્યાં પ્ર પ્ત્યક્ષ ના જઈ શકાય તો એ ટાઈમે થોડુંક ઓનલાઈન શિક્ષણ પણ મહત્વનો ભારે ભજવે, ઓફલાઈન શિક્ષણ તો આપડે પહેલા થી જ આવે છે, આમ કેવાય આપણે પેઢી થી ઓફલાઈન શિક્ષણ છે એટલે એ તો, મહત્વનું છે જ એટલે બંને શિક્ષણ પોતપોતાના સંજોગો પ્રમાણે, બરાબર છે.
હા એ તો છે જ, ભાઈન એ પોતાના માણસ ન મતલબ કે જેવું ચાલી રહ્યું છે. કેવ એ ચલાવાગ.
હા, જે સંજોગોય એમ પ્રમાણે શ શિક્ષણ આપણે લઈ શકીએ કે પછી આપી શકીએ.
હ હ. તો હ તમને એક પ્રશ્ન પૂછું. તો શું બધા મિત્રો પર આપણે વિશ્વાસ આપખવો જોઈએ?
હમ મારા ખ્યાલથી આપડણે બધા મિત્રો પર વિશ્વાસ તો પેલા એક વાર તો રાખવો જ જોઈએ. પરંતુ પછી કોઈ મિત્ર એક વાર ભૂલ કરે. એ હવે ડિપેન્ડ ઓન ભૂલ કે ભૂલ કેવી કરે છે. પછી એની પર વિશ્વાસ ઘળ સુધી ના રાખે. રાવો જોઈએ આપડે પછી આપણને એવું ખવું પડે કે ના આપડી પીઠ પાછ રવું કરે છે કે તેવું કરે છે. કે પછી આપડે બુરી બુરાઈ કરે છે, આપડે હવે કઈ દે તો વાત અલગ. પણ આપડી પાછળ પીઠ પીછળ આપ બુરાઈ કેવું કરે છે તો તે મિત્ર પર વિશ્વાસ ઓછો રાખવો જોઈએ. કારણ કે આપણને મીક રાગે. કે કાલ ઉઠીને કશું મારા વિશે મેં જે મારી ખુફિયા વાત કે કશું કીધું છે તે જાહેર કરી દેશે કાતો પછી મને, નીચું પાડશે એવું હોય શકે. એટલે બેજગન મિત્રોની ભૂલ નાની-મોટી ભૂલ હોય તો માફ કરી દેવાય. પણ જે વિશ્વાસઘાત કરે. કા તો ગમે તે બીજું કરે તો આપણે માફ ના કરવું જોઈએ હું તો એવું જ માનું છું. તમારા મતે શું હોવું જોઈએ?
મારા માટે પણ એવું છે, મતલબ કે મિત્રો પર વિશ્વાસ આવતા પેલા તો મતલબ કે જો. કોઈ પણ મિત્ર બનાવીએ, ને મિત્ર ક્યારેક જાણમાં જ બને. કારણ કે જાણીને જો બનાવવા જઈએ તો આપણે ક્યારેક બનાવી જ ના કારણ કે અત્યારે એની સિચ્યુએશન એવી છે. એ મિત્રો બનાવી તો દઈએ છે પણ એના પર વિશ્વાસ આખો અઘરો છે. તો ક્યારેક રખાય, ક્યારેક ના રખાય. એવું છે બધું આ સિચ્યુએશન તમે જે કી દેજ કે, મતલબ કે મિત્ર કેવા રાખવા ને કેવા નહીં, એ પણ જરૂરી છે બ
હા. એટલે એવું તો હોય જ કે મિત્ર ને આપણે જયારે બોલાવીએ ત્યારે આને આપણે ઉંમર સાચી. ખરાબ કે સારા સમયમાં, પરંતુ આવું પણ હોવું જોઈએ.
મતલબ કે અમુક મિત્રો એવા હોય છે. કે આપણને નહી ખબર પડે કારણ કે અમુક મુસીબતના સમયે આપણા જે સાચા મિત્ર હોય છે. એ અમુક સમય ન આવી શકે કારણ કે કોઈ પોસિબલ મતલબ કે હોય, પણ ખરાબ મિત્ર આવીને
હોય કાંતો પછી આવી ના શકાય એવું.
હા, પણ જે ખરાબ મિત્રો હોય તે આપણી પાસે આવે. અને એટલી બધી આશાઓ રાખે કે હું એની પાસે જાઉં છું ને. તો એમની પાસેથી મને કંઈક મળશે અથવા કંઈક પણ. તો જો કોઈક દિવસ એના મુસીબતના સમયે આપણે નહી જઈએ ને તો આપણને કઈ બતાવશે. કે મેં ત તો બધું કરું છું, તારા માટે કઈક નહી કર્યું એટલું હું કરું સાથે. આપણો જે સાચો મિત્રો છે ને તે કોઇ દિવસ એવું નહીં કે હું તો તારા સમય આવું છું, તું મારા સમય નથી નથી આવતો. તો એ સમય દરમિયાન આપણે સાચા ખોટા મિત્ર પારખવા જોઈએ.
સાચી વાત છે, તમારી.
હમ્મ.
બીજો ટોપિક દસને આઠ થઈ છે. ચાલો એક મિનિટ હજુ ખેંચી નાખીએ, તો તમારી માટે વૃક્ષોનું જતન કરવું જોઈએ કે ના કરવું જોઈએ?
વૃક્ષોનું જતન તો કરવું જોઈએ, કારણ કે હાલની સ્થિતિ જોવા જઈએ છે તો વરસાદ આપણને કેટ લેટ આવ્યો છે. જો આપણે પહેલેથી જતન એવું રાખતા હોય તો જે સમય છે, કે છ મહિના આ ઋતુ, છ મહિના આ ઋતુ તે પ્રમાણે જ આખું ચાલે, હાલે આપણે વરસાદ જોઈએ તો કેટલો લેટ આવ્યો છે. તો વૃક્ષોનું જતન કરીશું જેથી કરીને બાષ્પીભવન થઈને એની જે મતલબ કે એક પણ છે, મતલબ કે બધું પ્રોસેસ એ બધી મતલબ કે કમ્પ્લીટ થાય. અને વૃક્ષોથી તો બધું બહુ ફાયદા છે. એ શ્વાસ લેવામાં તકલીફ ના થાય ઓક્સિજન મળી રહે છે પૂરતો. અને જીવ જંતુ ને ખાવા મળે તો મતલબ કે મળતા નથી છાયડો મળે
કહેવાનો અર્થ એવો છે કે ગ્લોબલ વોર્મિંગ જે થાય છે ને વોરના લીધે ને એવું. એવું, સારું ચાલ તો હું કોલ મૂકું હા ને?
હા, હા.